હલો
હેલો
કેમ છો બેન
હેલો
હા અવાજ આવે છે તમને મારી
હા હમણાં આવે છે.
હા તો હું તમારા સાથે શાળા વિશે વાતો કરવા માંગુ છું તમારી પાસે ટાઈમ છે.
હા કરી શકો છો.
અ સારું તો ત તો ખબર જ હશે કે શાળાથી શાળા આપણા માટે કેટલી મહત્વનું છે શાળા એ છે ને જ્ઞાન નું મંદિર છે. અને બાળક નું છે ને જીવનમાં શાળાનું ખુબ જ મહત્વનું સ્થાન છે. શાળામાં છે ને વિદ્યાર્થી માત્ર પુસ્તકની જ્ઞાન જ નહી પરંતુ શિસ્ત અને સમય નું પાલન સ્વચ્છતા સારા સંસ્કારો અને જીવ કળા પણ શીખે છે મારી શાળા નુજ વાતાવરણ ખુબ સુંદર હતું મે હું કહું ને તો શાળા એ છે ને પુસ્તક મેળવ્યા પછી વિજ્ઞાન ઉપયોગ શાળા કમ્પ્યુટર પછી આવાવા મેદાનો પણ હતા અને આમારા શિક્ષકો પણ પ્રેમથી ભણાવતા અમને અને આ દરેક વિ વિદ્યાર્થીને આગળ વધવા માટે છે ને આપતા. શાળામાં છે ને દરરોજ પ્રાર્થના પણ કરવામાં આવે છે અને ઉપરાંત રમત ગમત રુચિ ના કાર્યક્રમો અ પછી વૃક્ષારોપણ મેળાપ પછી વિ વિવિધ છે સંપ્રદાઓ છે ને યોજના કરવામાં આવતી. આ પ્રવૃતિઓથી છેને વિદ્યાર્થીઓ ને છેને અ સર્વાંગી વિકાસ થાય છે હ ને જ્ઞાન મળે છે અને તેને રમત ગમત થી છે ને તે લોકો તંદુરસ્ત રહે છે તમને શક્તિ મળે છે તેમને ને મન હંમેશા ફ્રેશ રહે છે. શાળા આપણને છે ને સારા નાગરિક બનાવવાનું છે શિક્ષણ પણ આપ હોય છે એ શિવાય સફળતા મેળવવા માટે શિક્ષણ ખુબ જ જરૂરી છે અને તેનું પ્રથમ છે ને છેને શાળામાં જ મળે છે. તેથી દરેક વિદ્યાર્થીમાં છે ને અ લાગણી અભ્યાસ કરવાની પછી હ બધું જ હોવું જોઈએ અને શિક્ષકો નો છે ને આદર કરવો જોઈએ અને શાળા નું છે ને નામ પણ ખુબ જ સારા હોય છે. જેમ અ તમને ખબર જ હશે કે સરકારી શાળાઓમાં છે ને આપણને ને બૂક ચોપડી ને પછી બે કંપાસ બધું જ ત્યાથી ફ્રીમાં મળે છે. અને ત્યાં ભણવા નુ કોઈ પણ ફીસ નથી લાગતી કે ફી હોય છે અને ત્યાં જમવાનું પણ ફ્રી હોય છે. અને તે સરકારી આપને ખુબ જ સારી રીતે ભણવામાં પણ આવે છે. કળા આપણ જીવનનુ છે ને અમૂલ્ય ધન છે અને મારી શાળાનું વાત કરું તો, તે ખુબ જ પ્રિય હતું, મને અને આ હું હંમેશા નામ પણ જોવ ને તો ખુબ જ સારું લાગે છે. તારા એ બાળકનું છે ને, જીવન પ્રથમ શિક્ષણ છે, અને તે છે ને. થી પણ. બાળકના પોતાના જે ઉજવળ છે ને, ભવિષ્યની શરૂઆત કરે ને તે શળા થી થાય છે. અને શિક્ષણની સાથે સાથે તેને સંસ્કાર પણ વધારે મળતો હોય છે. અને જે શિક્ષક થી જે પ્રેમ મળે છે ને, તે ખુબ જ સારી રીતે સારું લાગે છે. અને સારી બાબતો શીખવામાં પણ ખુબ જ સારું શાળામાં મળે છે. શળામાં દરરોજ પ્રાર્થના કરવાની છે ને, અલગ જ મજા હતી. ને વિષયો? હવે વિષવની તો હું કઈ વાત કઈ જ વાતો ગણીત છે, વિજ્ઞાન ઇંગ્લીશ છે, સંસ્કૃ હિન્દી છે, ગુજરાતી છે, અને પીટી નો પણ આવતો. છે ને, બધા જ આપણે કલાકામાં છે ને, પીરિયડ આવતા ખુબ જ સારું લાગતું. અનેને આપણને ભરવામાં પણ મન લાગતા અલગ ટીચર આવતાને, પછી ખુબ જ સારું લાગતું. શાળા ને, પછી કમ્પ્યુટર ક્લાસ પણ થતી તે, ક કોમ્પ્યુટર ક્લાસમાં તો અમે ખુબ જ મજા કરતી. અહીં વિદ્યાર્થીઓ છે ને. મિત્રતા સંસ્કાર પછી જવાબદારીઓ ભાવના પણ વ વિકસાવે છે. અને હું કહું ને, શાળાઓમાં મિત્ર છે ને, નવા-નવા મિત્રો તો ખબ ખ સારું લાગતું શાળા આપણા છે ને, વ્યક્તિત સર્ વિકાસ કરે છે. અને આપણને છે ને, સારા છે ને, નાગરિક બનાવવા માટે છે ને, તે ખુબ જ પ્રયત્ન કરે છે. જીવન માં સફળતા મેળવવા માટે શાળા શ શું ખૂબ જ જરૂરી છે? અને શાળાનું જ્ઞાન. ને તે આપણને સફળતાના પાયો બનાવે છે. દરેક દરેક વિદ્યાર્થીઓ છે ને, મન લાગડી અને અભ્યાસ કરવું જો જોઈ શિક્ષણને આદર કરવો જોઈએ, અને શાળાની શિસ્ત પાલન કરવું જોઈએ, અને શાળામાં જે નિયમ હોય છે ને, તેને ફોલો કરવો જોઈએ. અને હું કોને તો સારો ખુબ સારા માસ ને ખુબ ખ જ સારું લાગે છે, શાડો ખુબ જ આપણા માટે પ્રિય છે.
હ.
અને ભારતમાં જે હાલમાં જે અંદાજોમાં હું કહું ને તો. ચૌદ પોઈન્ટ સેવી વન ટકા છે ને. લાખ છે, લાખ શાળાઓ છે, ત્યાં અને તેમાં સરકારી અને પછી સાહેપીટી ફનગી પ્રકારના બધી શાળાઓ જોવા મળતી આપણને. અને હું કઉ ને તો. અ સાા ગુજરાત ની વાત કરું તો, ભારતમાં ગુજરાતમાં ખુબ જ સારી સ્કૂલો છે. શાળાઓમાં ખૂબ જ મજા આવે છે, આ બધી જ અલગ ની નિયમો પાલન હોય છે, બધી શાળાઓમાં. અને હું કોણ તો બધા શાળામાં છે ને, ખુબ જ મજા આવે છે. બ બધા જ વિદ્યાર્થીને શાળા ખુબ જ પ્રિય હોય. એક બે-ત્રણ એવા હોય છે, જે આપણને ખુબ જ બીયા હોય છે અને ખુબ જ સારા લાગે છે. તે ભણવાનું છે ને આપણને ખુબ જ મન લાગે છે ને લાગણી હોય છે. અને તેમને એમની એમની વાત આપણને ખુબ જ બેસી જાય છે. અને જિંદગી ભર તે શાળાની યાદો હંમેશા આપણને યાદ રહે છે શાળા આપણે માટે ખુબ જ મહત્વનું છે ને વિદ્યાર્થી માટે એટલે બાળકો માટે તો ખુબ જ મહત્વનું કાણ કે તે ઘેરમાં તો નઈ પણ શાળામાં વધારે રેય છે હોય છે ને ખુબ જ સરસ હોય છે બેન તમે શું કેવા માંગો છો
બેન તમે જે કીધું ને ખરેખર સારું કીધું. તે સાચી વાત છે કે છોકરાઓ માટે છે ને શાળા એ કઈ શાળા નથી કે સ્કૂલ નથી એનો જીવનનો મોટો ઘડતરનો પાયો છે. જે છોકરાઓ નાના થી તણ વર્ષના જેવા થાય ને. ત્યારથી જ એ લોકોને શાળા એ મોકલવામાં આવે છે. ને જોવા જાય ને તો એ લોકો પોતાનું અર્ધું જીવન શાળામાં વ્યતીત કરે છે. જેમ કે તણ વર્ષના છોકરા થાવ એટલે નાનપનથી જ આંગણવાડીઓ બાલવાડીઓ ને પછી સરકારી એ તો સરકારીમાં છે. ને ગુજરાતી પેલા ઈંગ્લિશ મીડિયમમાં લાખવા જાય તો નર્સરી પ્લે ગ્રુપ નર્સરી જુનિયર સીનિયર એવી રીતે છોકરાઓ છેને નાનપણથી જ શારામાં કેળવાઈ જાય છે એને એ લોકોનો જીવનનો મોટો સમયગારો છે ને શાળાના અભ્યાસ કરવામાં જાય છે. એટલે માતા પિતા પછી પછી જો કોઈ સંસ્કાર આપે ને તે આપણા શિક્ષકોને શાળામાં જ એ સારા ગુન ને માન સમ્માન નાના મોટાઓનું પ્રે પ્રેરણા કરવાનું માન સન્માનને એને જીવનમાં કેવી રીતે જીવવાનું છે. એની પ્રેરણા એ બધી આપડી શાળામાં એને શિક્ષકો દ્વારા જ મળે છે. એ શાળા જે છે ને એ ધ ધન સંપત્તિ છે એટલે આપડુ શિક્ષક છે ને કોઈ શિક્ષણ છે ને શિક્ષણ નથી એ આપડા માટે અમૂલ્ય ધન છે આપડુ ધન કોઈ ચોરવી લે આપડાથી એ બધું ચોરી થઈ જાય પણ જ્ઞાન એવી વસ્તુ છે ને જે જ્ઞાનને આપડાથી કોઈ ચોરી નથી શકતું. એ આપડે એના આપડુ જીવન કેટલું બી સંકટમાં આવી જાય ને. ને આપડે કેટલા બી ગરીબાઈમા બી આવી જાય ને બધન પૈસા ચોરાઈ જાય ને પણ જ્ઞાન એવી વસ્તુ છે ને જે આપણને પાછી જીવન જીવવાનો અને ઘડતરનો આપડા પર પગ પર આપણને ઉભા રાખવાનો આપણનો પાયો છે ને દરેક વ્યક્તિ એ જ્ઞાન ખૂબ જ મેળવવું જોઈએ. પેલાના લોકો એટલા બધા સ્કૂલની પાછળ ના હતા કે અભ્યાસ કરવામાં પણ આજના સમયમાં ના પૈસા વાળા હું મધ્યમ ક્લાસના ગરીબ હો એને ઉં પિછલી જાતિઓ ને લોકો આદિવાસી લોકો પણ આજે ભણ તરને ને શાળાઓને ખૂબ જ મહત્વ આપે છે. એ લોકોનુ બધાનુ આજનુ માનવાનુ છે આજના જમાનામા કે છોકરાઓ ભણે ગડે તો જ આગળ વળે. ને તો જ એ લોકોનું જીવન સુરક્ષિત રહે. એટલે જે શાળામાં છે ને બાળકોને સારા ગુણ કહેવાય. ને એ લોકોને જે જીવન જીવાની એની મા બાપ જો તકો ને એના ઘેરમાંથી નથી મળતી ને. એ બધી એને શાળાઓમાં એ લોકોને પ્રેરણાદાયી એ લોકોને જીવન જીવવાનો મોટો પાયો એ શિક્ષક લોકો જ એને બનાવે છે. ને શા શાળાઓનો જીવનમાં છે ને છોકરાઓને સ્કૂલની એટલી બધી ટેવ પડી ગઈ છે ને કે આજના છોકરાઓ કોઈ પણ બ બેસતા જ નથી. દરેકને સ્કૂલે જવાનું જ છે. ને પછી એ લોકો એમ જેમ મેં તમને કીધું ને પેલા બાલવાડી, આંગણવાડી ભળે. પછી એક થી દસ ધોરણ ભણે, પછી અગીયારમું બારમું કરે એના પછી કોલેજ કરે, કોલેજ પછી ડિગ્રીએ મેળવે એમબીએ બીએ કરે. કે જેને ડોક્ટર, એન્જિનિયર એને વકીલ બનવાનું હોય ને એ લોકો આગળ પણ આ પોતાનું ભણતર ચાલુ રાખે છે. એટલે જેમ તમને કીધુ ને કે મનુષ્યનું અર્ધુ જીવન તો ભણતરણમાં જ જાય છે. એટલુ આજે સરકારે ને સરકારે છે ને આ ભણતર વિશે છોકરાઓ વિશે એટલુ બધુ સારી એ સારી એટલી બધી ટેકનોલોજી આપી છે ને કે એ લોકોએ શાળામાં હોય. પ્રાઈવેટમાં તો હોય જ. પણ સરકારીમાં બી છે ને આપડી સરકારે આપણને છોકરાઓ માટે ખૂબ જ પ્રેરણાદાયી ને ખૂબ જ સારા જ્ઞાન મેળવવા માટે સારી સારી ટેકનોલોજીઓ પણ કરી છે. જેમ કે પહેલા સરકારીઓમાં જ ખાલી કોમ્પ્યુટર હતા. પણ સરકારી સંસ્થાના લીધે આજે સરકારીઓ આપણા સરકારને લીધે આજે સરકારીઓ શાળામાં પણ કોમ્પ્યુટર રમત ગમતને, નવી નવી ટેકનોલોજીનો છોકરાઓને ખૂબ જ જ્ઞાન આપવામાં આવે છે. આજે દરેક છોકરાઓ કોમ્પ્યુટર શું છે? દરેકને ખબર છે. ઇન્ટરનેટ કોમ્પ્યુટર શું છે, કોમ્પ્યુટર પર એ લોકો કાર્ય કરે છે. ને એમ કહેવા જાય તો પોતાનું અર્ધું જીવન એ લોકો શાળાઓમાં ખૂબ જ રીતના વ્યતીત કરે છે. અને પ્રેરણાદાયી બનાવે છે. જે શિક્ષ તક છે ને એને માતા પતિ માતા પિતા પછી જો કોઈને માન આપવું જોઈએ તે શિક્ષક છે. શિક્ષક આપણા સાચા ગુરુ છે. જે શાળામાં આપણને જેમ તમે કીધું ને કે દરેક વ્યક્તિ માટે એકાદ શિક્ષક એનું પ્રિય હોય છે. હા દરેક વિદ્યાર્થીઓ માટે છે ને કોઈના એક બે શિક્ષક એટલા પ્રિય હોય છે ને. કે એ લોકોને એ લોકો જે શિક્ષક છે ને કે સ્કૂલ પણ ભળી જાય ને તો બી એ લોકો છે ને પોતાના જીવનને જે ભણાવવામાં આગળ વધવામાં જે શિક્ષક એમને મોટો ફાળો ભજ જવેલો છે ને. એ એ લોકો શિક્ષકને ભૂલતા નથી. એ અભ્યાસ કરી જાયને સ્કૂલેને પોતાના નોકરીઓ પણ લાગી જાય ને તો પણ જેમાં લાગણીનો અનુભવ હોય ને જે શિક્ષકોમાં વિદ્યાર્થીને વધારે લાગણીનો અનુભવ હોય ને તે એ શિક્ષકના પછી પણ મોટાઓ થઈ જાય ને, લગ્ન વગન ભી થઈ જાય ને, નોકરીઓ પણ લાગી જાય ને. તો એ શિક્ષક થી મળવા એના ઘેરે જાય છે, એનાથી વાતો કરે છે. એટલું ગુરુનું આપણા જીવનના મહત્વ છે. જે ગુરુ આપણને શાળામાં જ મળે છે, આપણે ઘેરે બેસીને. એના ઘેરે જઈને, એ ગુરુ નથી મળતા. શાળામાં જઈને શિક્ષ છોકરો નયા જીવનનો ઘડતર નો પાયો જાણે છે. મને શું કરવું જોઈએ? કેવી રીતે મને આ જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ, કેવી રીતે મને જીવનમાં જીવવાની બધી કલાઓ પ્રવૃત્તિઓ કરવી જોઈએ. ને આજે આપડા જો મહાન પુરુષો જો ભી આપડા ગયા, બધા જેમ કે મહાત્મા ગાંધીજી, પંડિત જવાહરલાાલલ નહેરુ. સ્વામી વિવેકાનંદ. ચંદ્રશેખર આા જે આપણા મોટા મહાન પુરુષો આજે જે ગયા છે, બધા એ બધા મહાન પુરુષો શાળાના લીધે જ. ને ભણતરના લીધે જ એ લોકો એ સાચા સંસ્કાર મેળવીને ને પોતાના જીવનમાં સાચા સંસ્કારો સળા વડે જે લોકોના જીવનમાં આવ્યા હતા. ને આજે આપણા દેશના તે મહાન પુરુષો બન્યા છે. જે શિક્ષક ને જ એટલું મહત્વ આપ્યું છે ને, બધા જ આપણા બધા જ પુરુષો બધા શિક્ષણ આપીને, જેમ સ્વામી વિવેકાનંદ. આપણને કેટલું મોટું શિક્ષણ માટે આપણને જ્ઞાન આપ્યું. સ્વામી વિવેકાનંદ તો આપડા એક વખત ચોપડા વાંચતા બીજી વખત ફેંકી દેતા. એટલું જ એના જીવનમાં. રસ એટલો હતો, એનું એટલું